ઓ
હેલો
નમસ્તે
નમસ્તે કેમ છો? કેમ ચુબે
મજામાં એકદમ મજામાં તમે?
મે હું બી મજામાં સાંભળો
કે ઘણા દિવસ પછી વાત થઈ હ,
હા, ઘના પછી હા ઘરું ઘરનું કામ બાલ્કોની સંંભાળનું અને થોડે અ સમય મળે ત્યારે મારા શોક માટે સમય કાઢું છું
વાહ ખુબ સરસ હા તમારો શોખ શું છે
મને મને પુસ્તક વાંચવાનું ગાર્ડનિંગ કરવાનું અને ક્યારેકે પે ગ કરવાનું ખુબ ગમે છે, તમને
મને સંગીત સાંભળવું ભજન ગાવા અને સિલાઈ કરવાની, ખુબ મજા આવે છે.
હા, ખુબ સરસ આજકાલ લોકો પાસે મોબાઈલ માટે પણ સમય છે, પણ પોતા માટે પોતાના શોક માટે સમય નથી
એકદમ સાચી વાત હા શોક પર ફક્ત સમય પસાર કરવાની વસ્તુ નથી એ જીવનના આનંદ થી ભરી દેશ છે
હા જાણે કે હું બગીચામાં છોડવાને પાણી અને આપું છું ત્યારે મને મનની શાંતિ મળે છે દિવસ નો થાક જતો રહે છે
એકદમ બરાબર મને પણ એવી જ લાગણી થાય સંગીત સા બળીએ ત્યારે મન હલકું થઈ જાય
હા માનસ દિવસભર કામ કરે જવાબદાર નિભાવે જો એને જીવનમાં કોઈ શોખ ના હોય તો જીવન એક સરખું લાગવા માંડે
હમ સાચી વાત છે શોક જીવનમાં રંગ ભરો છે આપણ નવી શીખવા પ્રેરણા પણ મળે છે ને
હા, અને આત્મવિશ્વાસ પણ વધે છે. અા જયારે કોઈ ચિત્ર પૂરી કરું શકું છું, ત્યારે ઘણો આનંદ થાય.
મને સિલાઈ શીખતા ઘણી ભૂલ ગઈ ભૂલો થઈ થઈ હતી પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા હું સારી થઈ ગઈ
હા એ તો એજ તો ખાસ વાત છે શોક આપને ધીરજ મહેનત અને સતત પ્રયાસ કરવું શીખવે છે
હમ બાળકોનું પણ નાના પણ પંથી કોઈ શોક જરૂર હોવ જોઈએ
હમ હા બધા બાળકોના ફક્ત અભ્યાસ જે કરે એ જરૂરી નથી સંગીત ચિત્રકલા રમત નૃત્ય વાચન આ બધું એમને વિકાસ કરે છે
હમ સાચો શોપ થી મોબાઈલ અને ટીવી ભરવો સમય પર છો થઈ જાય
હમ અને બિલકુલ આ ઘરના બાળકોને ફ્રી સમયે ગેમ અા ખેલે છે. પણ જો એ સમયે કોઈ કલા શીખવા માં વાપરે તો ભવિષ્યને ખુબ ઉપયોગી બને છે.
હમ. હા, ઘણા ઘણા લોકો એ તો પોતાના શોકને વ્યવસાય પણ બનાવ્યો જ છે.
હા, કોઈ કુકિંગ ક્લાસ ચાલવે છે. કોઈ પેન્ટિંગ અવે વેચે છે. કોઈ સંગીત શીખવાડે છે.
એટલે શોખ પસંદ આનંદ જ નથી આપતો પણ ક્યારેક આવકનું સાધન પણ બની શકે છે.
હા, બિલકુલ. પણ કે પૈસા કરતા પણ વધારે મહત્ત્વ એ છે કે શોક જેવું જે મનમાં ખુશી લાવે છે.
એકદમ સાચી વાત હ. ખુશી અને માનસિક શાંતિ કરવા મોટું ધન, બીજું કશું નથી.
હા, બિલકુલ હ. અને શોક મારે શોક વધારે સમયે કાઢીને પ્રેરણા મળી.
એકદમ બરાબર. મને પણ એ લાગે છે.
હમ.
તમે નાના હતા ત્યારે પણ એક અ પણ કો કોઈ શોખ હોતો?
હ. હા, મને નાનપણથી વાર્તા વાંચવાનું ખુબ શોખ હતો. સ્કૂલની લાઈબ્રેરીમાંથી દર અઠવાડિયેને નવા પુસ્તક લાવતી. એથી મારી કલ્પનાશક્તિ ખૂબ વધી.
વાહ. મને તો રંગો સાથે રમવું, ગમવું ખૂબ ગમતું ડ્રોઈંગ બુકમાં ફૂલ, પક્ષી અને પ્રકૃતિને ચિત્ર ચિત્રો બનાવતી.
હમ. હા, અને શોકથી માનસ સતત અ
કેમ? શીખતો રહે છે. ઉંમરના કોઈ સંબંધ નથી.
ના, બિલકુલ ઘણા લોકો નિવૃતિિ પછી સંગીત યો બાંધ બા કામ કે હસ્ત કલા શીખે છે. એથી સમનું જીવન આનંદભય બનાઈ જાય.
હા, મને લાગે છે. શોક માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે.
હા. જયારે આપણ ગમતું કામ કરીએ, ત્યારે તનાવ ઓછો થાય. મન પ્રસન્ન રહે અને ચિંતા પણ ઘટે.
હા, આજકાલ તો ઘણા લોકો આમના દબાવમાં રહે છે. એવા સમયે પોતાના શોક માટે આ અડધી કલાક પણ કાઢે તો ફરક પડે.
એકદમ એકદમ. મને સંગીત સાંભળવાથી મન એકદમ શાંત થાય છે.
હા મને બગીચામાં કામ કરવાથી પ્રકૃતિ શાસ- જોડી લે હોય અનુભવ થાય છે. હ- હલો- હેલો- હેલો- બિલકુલ ઘણા લોકો નિવૃત્તિ પછી સંગીત યોગ બાગગામ હસ્તકલા- શીખે છે. એથી ગમનું જીવન આનંદ બની- જાય છે મને લાગે છે કે શોક માનસિક સ્વાસ્થ્ય- માટે પણ જરૂરી છે. આ જય્યારે આપને ગમતું કામ કરીએ તશે તનાવ ઓછે થાય. મન પ્રસન્ન રહે અને ચિંતા પણ ઘટે. આજકાલ તો ઘણા લોકો આ આ કામના દબાવના રહે છે. એવા સમયે. પોતાના શોક માટે અડધા કલાક પણ કાઢે તો ફરક પડે. અને મને સંગીત સાંભાળની મન એકદમ શાંત- થઈ જાય શકે- મને બાગીચા કામ કરવાથી પ્રકૃતિ સાથે જોડી લે હોય અને- - આવે છે
પ્રકૃતિ સાથે સમય પ- પ્રસાર કરતી શરીર પણ તંદુરસ્ત થાય છે. હા શોક ફક્ત ઘરો બેઠો કરવાની નથી સાયકલ ચાલવાની ચાલવાની જવની. અ ટ્રેડિંગ કરવું આ પણ ખુબ સરસ શોખ છે. એથી શરીર ફિટ રહે છે અને મન પણ તાજુ રહે છે ભાવના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
અને તો પરિવારના બધા સદસ્ય એક સારો શોખ હોય. તો સાથેતે સમયે પસાર કરવાની મજા જ અલગ હોય. નહી સાચી વાત. હલો. હલો હલો. હમ્મ. અમારે ઘરે રજાના દિવસ બધા અ મળીને બોર્ડ ગેમ રમીએ છે. ખુબ હસો વાતો કરવાનું મજા આવે. આના સમયથી પરિવાર પ્રેમ અને સમજને વધે છે. શોખ થી નવા મિત્રો પણ બને છે. સમય પર અ ધરાવતા લોક મળે. તો ખુબ શીખવા મળે.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
આ મારી ડ્રોઈંગના ગ્રુપમાં ઘણી બહેનો સાથે ઓળખાણ થઈ. બધા એક જીવન નવા છોડે હશે માહિતી આપી. જોઈ લો એક નાનો શોક કેટલો બધા બનાવી દે શકે. અને બાળકો માટે પણ આ ખૂબ જરૂરી છે. ફક્ત મોબાઈલ આપી દેવાની. વિકાસ નથી થાય તો સાચ એક એકને એક ચિત્રકલા સંગીત, રમત, પુસ્તક. વાચત, હસ્તકલા જેવી શો પરત. પ્રેરિત કરવા જોઈએ એથી. એમ નામ ધીરજ, સૃજનશીલતા અને આત્મવિશ્વાસ વધે છે. અને જીવનમાં અ સારે અને જીવનમાં ક્યારે પણ કઠિન સમય આવે ત્યારે પોતાનો શોક માનસને હિંમત અને સકારાત્મક વિચાર આપે છે. બિલકુલ શોક જીવનના ફક્ત વ્યસ્ત નથી રાખતા પણ અર્થ પૂર્ણ આનંદ મળે છે. હમ્મ એ. એટલે દરરોજ ઓછાને ઓછો થોડા સમય પોતાને ગમતા કામે માટે જરૂર. કાઢવી જોઈએ. .